હલો.
હેલો.
કેમ છો મજામાં આજે.
બસ મજામાં તમે કેમ છો.
હું પણ બહું જ મજામાં છું આજે આપડે પરિવાર વિશે વાત કરીએ ચલો ને.
હા ચોક્કસ બહુ સરસ વિચાર છે તમારો પરિવાર વગર તો જીવન અધૂરું લાગે છે.
સાચી વાત તમારા માટે પરિવારનો અર્થ શું છે.
મારા માટે તો પરિવાર એટલે પ્રેમ પછી છે કે સંબંધ અને સહકાર નો સંગમ.
બહુ સુંદર રીતે કહ્યું તમે મને લાગે છે કે પરિવાર આપણી પહેલી સલાહ છે.
હા બિલકુલ સૌથી પહેલા સંસ્કાર પરિવાર માંથી જ આપણને મળે.
હા આજે આજના સમયમાં લોકો ઘણા વ્યસ્ત થઈ ગયા છે શું આ પારવિક સંભળવાનું પણ અસર કરે છે આપડા
હા થોડી અસર તો પડે છે લોકો પાસે સમય ઓછો હોય છે એટલે.
પણ રોજ થોડો સમય પણ સાથે પસાર કરીએ તો સંબંધો મજબૂત બને શું કેવું તમારું.
હા બિલકુલ સાચી વાત સાથે જમવું છે વાતો કરવી અને હસવું પણ જરૂરી છે પરિવાર સાથે.
તો તમને શું લાગે છે સંયુક્ત પરિવાર સારો કે નાનો પરિવાર.
બંનેના આ પોતાના ફાયદા છે જો સંયુક્ત પરિવારમાં વધુ સહકાર મળે આપણને.
હા.
અને નાના પરિવાર માં આપણને નિર્ણય લેવા વા માં સરળતા મળે.
સરસ સાચી વાત બાળકોના વિકાસમાં પરિવારનું કેટલું મહત્વપૂર્ણ છે.
આ બહુજ મહત્વપૂર્ણ છે તેમની આદત વિચાર અને વર્તન પરિવારથી ઘડાય છે.
હા મને લાગે છે કે દાદી દાદા અને નાના નાની ની વાતો પણ બાળકોને ઘણું શીખવાડે છે.
હા બિલકુલ તેમના જીવનના અનુભવ બહુ ઉપયોગી હોય છે.
હા આજની ટેકનોલોજીના યુગમાં લોકો મોબાઈલમાં વધુ વ્યસ્ત હોય છે ને
હા એજ એક કારણે ઘણી વખત પરિવાર સાથેનો સમય ઓછો થઈ શકે છે.
તો તેના માટે શું કરવું જોઈએ.
કઈ વધારે તો નહી પણ રોજ એક કલાક મોબાઈલ વગર પરિવાર સાથે બેસવું જ જોઈએ હું એવું માનું છું
બહ સારી સલાહ છે હો તમારી તો
હા તમને પરિવાર ની કઈ પરંપરા ગમે
મને તો સાથે તહેવાર ઉજવવાની પરંપરા બહુ ગમે છે
તહેવાર સંબંધોને વધુ નજીક લાવે છે
હા દિવાળી હોય કે ઉતરાયણ બધા સાથે હોય તો મજા અલગ જ હોય
હા સાથે બનાવેલી યાદો જીવનભર સાથે રહે ને એટલે મજા આવે
હા તો તમને શું લાગે છે પરિવારમાં મતભેડ કેમ થાય છે
મતભેદ તો અલગ અલગ વિચારોના કારણે થાય છે હું એવું માનું છું
તો તેનું સમાધાન કેમ થઈ શકે
શાંતિથી વાત કરીને એકબીજાને સમજીને સમાધાન કરી શકાય જો
તો પછી ગુસ્સા કરતા સમજણ વધુ જરૂરી છે
હા બિલકુલ કારણ કે આપણેે ગુસ્સામાં હોઈએ તો મોટી સમસ્યા વધે
હા વાત તો સાચી છે આજે ઘણા લોકો નોકરી માટે બીજા શહેરમાં રહે છે
હા પણ ફોન અને વિડીયો કોલ થી સંબંધો જોડી શકાય છે હું તો એવું માનું છું
હા અત્યાર હોય પણ લાગણીઓ જોડાયેલી હોય તો સંબંધ મજબૂત જ રહે છે
હા મને લાગે છે કે પરિવાર એક વૃક્ષ જેવું છે
મને સમજાવી શકશો કે કેવી રીતે
હ જુઓ વડીલો તેની ઝાડ અને યુવા તેની સાકડો
વાહ અને બાળકો તેના ફૂલ અને ફલ જેવા હોય છે
બહુ સારા ઉદાહરણ છે તમારું સાચી વાત
તો પરિવારમાં સૌથી મોટો ગુણ કયો હોય
વિશ્વાસ
અને બીજો
બીજો તો પારસ્પર સમાન
સરસ તમારી તો સાચી વાત છે ને વિશ્વાસ અને સંબંધ હોય તો સંબંધ લાંબા ચાલે
હા અને પ્રેમ હોય તો જીવન સુંદર બની જાય
આજની વાતમાં ઘણી સારી વાતો શીખવી મળી
હા એજ અને પાછળ સ્વાગત છે આપણા પરિવાર વિશેની વાત બહુ રસપ્રદ બની રહી છે ને
હા ચાલો આગળની વાતમાં પરિવારનું રાસ પણ યાદ અને પરંપરા વિશે પણ ચર્ચા કરીએ આપણેે
હા હા જરૂર
પાછા સ્વાગત છે આપડી પરિવાર વિશેની વાતમાં બહુ રસપરસ બની રહી છે
કારણ કે દરેક વ્યક્તિનું જીવન પરિવાર સાથે જોડાયેલું હોય છે
ઓહો તો તમને શું લાગે છે પરિવાર માં સૌથી વધુ ખુશી ક્યારે મલે
જ્યારે બધા સાથે બેસીને હસતા હોય અને આનંદ કરતા હોય ત્યારે હું એવું માનું છું
હા નાની નાની પલો પણ મોટી ખુશી આપી જાય છે ને
બિલકુલ બિલકુલ કોઈ ખાસ પ્રસંગની રાહ જોવાની જરૂર હોતી નથી
સરસ મ સરસ સરસ મને લાગે છે કે સાથે જમવાનું પણ એક સુંદર અનુભવ હોય છે.
હા જમતા જમતા ઘણી વાત પણ થઈ જાય છે નહી
હા કેટલાક લોકો કહે છે કે આજે સંબંધો પહેલા જેવા રહ્યા નથી શું તમારું માનવું છે.
પણ હું તો એવું માનું છું કે જો ઈચ્છા હોય તો સંબંધો હજુ પણ મજબૂત બની શકે.
સાચી વાત છેન તમારી સંબંધો માટે સમય અને લાગણી બની બંને જરૂરી છે.
હા અને એક એકબીજાની કદર પણ જરૂરી છે.
તો તમને બાળપણમાં પરિવાર સાથે રમેલી કોઈ રમત યાદ છે
હા ઘણી રમતો અમે તો રમતા જેમ કે અંતાક્ષડી છે સંતા કુકડી અને બોર્ડ ગેમ્સ એ ઘણી બધી રમતો હું રમેલી છું મારા પરિવાર સાથે.
વાહ આ બધી રમતો લોકોને નજીક લાવે છે.
હા બિલકુલ સાચી વાત છે આજે પણ ક્યારેક સાથે રમવું જોઈએ હું તો એવું માનું છું.
મને તો લાગે છે કે વડીલોની સાથે સમય પસાર કરવો પણ મહત્વપૂર્ણ છે શું કેવું તમારું
હા એજ કારણ કે તેમની પાસે જીવનના અનમૂલ અનુભવો હોય છે.
હા કેટલીક વાર વડીલોની સલાહ પછી સમજમાં આવે છે આપણને
હું બિલકુલ તેમની વાતમાં જીવનનો સાર પણ હોય છે
આજે યુવા પેઢીને પરિવાર થી શું શીખવું જોઈએ તમારા વિચારમાં શું આવે છે.
પહેલામાં પહેલું તો જવાબદારી છે પછી સન્માન અને ધીરજ આ વસ્તુઓ તો શીખવી જ જોઈએ જ
બહુ સરસ આ ગુણો જીવન જીવનભર કામ આવે છે.
હ અને વડીલોને પણ યુવા પેઢીની વાત સમજવી જોઈએ અને સાંભળવી જોઈએ.
હા સાચી વાત છે સમજવી તો જોઈએ જ
હ કારણ કે આ બે પેઢીઓ જ વચ્ચે સમજણ હોવી જરૂરી છે હું એવું માનું છું.
હા તમારી એકદમ સાચી વાત છેને તો તમને શું લાગે છે પરિવારમાં માફિનું શું મહત્વ છે?
બહુ મોટું મહત્વ છે ભૂલો બધાથી થાય
હા પણ માફીથી સંબંધો ફરી મજબૂત બને છે કે નથી બનતા
હા બિલકુલ બને છે અહંકાર કરતા સંબંધ મોટા હોય છે હું એવું માનું છું.
બહુ જ સુંદર વાત કરી તમે તો
હ પરિવાર માં જો કેટલીક વાર મજાક મસ્તી પણ જરૂરી હોય છે.
હા જારે બધા સાથે હસી પડે ત્યારે વાતારણ હળવું બની જાય છે.
હા અને એવા વાતાવરણમાં મજા જ કઈક અલગ હોય છે.
હા દિવાળીની સફાઈ ઉતરાયણ ની તૈયારી બધું જ યાદગી રહી જાય છે.
હા અને રસોડામાં સાથે કામ કરવાની મજા પણ અલગ હોય છે બહુ મજા આવી જાય.
હા ઘણી વાર રસોઈ કરતા કરતા પણ વાતોનું મજા આઈ જાય છે વાતો કરવાની પણ.
હ શું તમને લાગે છે કે પરિવાર એક ટીમ જેવો હોય છે.
બિલકુલ બિલકુલ દરેક ભસ્યની અલગ ભૂમિકા હોય છે.
હ કોઈ માર્ગદર્શન આપે કોઈ ઉત્સાહ આપે છે.
હા જીવનમાં સફળતા મળે ત્યારે જ પરિવારની પ્રતિક્રિયા કેવી હોય છે તમારા મતે શું છે
મારા મતે તો સૌથી વધુ ખુશી પરિવારને જ થતી હોય છે.
સરસ આ કારણ કે તમને આપણી મહંત જોયલી હોય છે.
હા અને નિષ્ફળતામાં પણ પરિવાર સાથે જ ઉભો રહે છે.
આજ તો પરિવારની અસલી તાકાત હોય છે.
હા એજ હું તો માનું છું કે પરિવાર વગર તો આપણું જીવન એકદમ અધૂરું છે.
હા સાચી વાત છે ને તમારી ખુબ સરસ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને
હા મને પણ ખુબ મજા આવે આવી આવી છે પર તમારી પાસે વાત કરીને
તો કઈ નહીિ થોડોક ટાઈમ બીજો ફાળોજો આપડે બીજી ફેર વાત કરીશું આપડે
હા ચોક્કસ ચો માકસ
હા મળલે
મળે